હા રા છો
તે બસ મજામાં છીએ.
બસ કઈ નહ આ બસ જમી કરીને વા બેઠી હતી.
હા બસ આપણે તો રોજ કેવું ને એક જ પ્રશ્ન હોય કે શું બનાવે? અ શું બનાવ્યો હું તો આમ કંટાળી ગઈ છું કે આ એક આમ મોટો સવાલ થઈ છે.
હા. સાચી વાત મને પણ રોજ સવારે ઉઠવું ત્યારે આ ટેન્શન સુરું થાય. કે શું ત્યાં સુુંધ કે બનાવવાનું શું?
ઈ જ નહી ઘર વાળાઓને પૂછીએ તો કઈ બી બનાવી દે અને જયારે કઈ બી બનાવીએ આ નથી ખાઉ તે નથી કી જાત રના નખરા કરે છે ને એ લોકો મને એમ લાગે આપડી તો અડધી જ ત જિંદકી રસોડા માજ જ
મ સાબર સાચું કીધું. તમે મને પણ એવું જ લાગે છે સવાર થાય એટલે કે કે નાસ્તામાં શું બનાવ્યું આજે કયો નાસ્તો આમ તેમ વાતો ચાલતી હોય છે. અને પછી બપોર થાય કે પછી લંચ ની તૈયારી માં
કુલરી મારે તો સતત હું રાતના સૂતી હોઉં ને તો સતત મારા દિમાગમાં એક જ વસ્તુ ચાલતી હોય કે મારે સવારે ઉઠીને નાસ્તામાં શું બનાવવાનું છે સવારે ઉઠીને નાસ્તામાં શું અને જ્યારે નાસ્તો કરતા હોય ને ત્યારે પાછું દિમાગમાં એમ ચાલે કે હવે મારે બપોરે જમવાનું શું બનાવવાનું પછી જમીને એ થઈ એ ફ્રી કે ભાવવે રાત્ર શ સુ બનાવ રાતના સુ વનો
સાચી વાત સાચી વાત બરોબર છે હવે તો આજે તો એકાદશી હતી. એટલે હવે તો આજે તો ચાલી ગયું દિવસ કઈ બનાવ્યું નહી કર્યું નહી એટલે
હા બિલકુલ એકાદશી હતી એટલે અમે બી ચોખા ને એવું કશું ખાતા નથી. અમે લોકો ભાત ને એવું એટલે આજે તો. સાધું એવું રોટલી શાકને ચાલી મતલબ ચાલી ગયું. જે ઓપ્પાસ હતો તો. જેનો અપાસ હતો એને ફરાર કરી લીધું.
હા મારે પણ એજ હતું હા એકાદશી કરું છું એટલે સવારથી સાંજ સુધી તો. કઈ જ નહી ખાધું નઈ કઈ બનાવડું અને હવે થોડું કામ વડી લોધ ઘરમાં એટલે એ લોકોને તો થોડું જોઈએ ને એટલે થોડી સાબુદાણા ની ખીચડી બનાવી.
તમે કેવી રીતે બનાવો સાબુદાણાની ખીચડી
કરી દે ને દળદડી પીસી નાખો. પછી તેલમાં બટાકુ ને લીલું મરચું એ બધું નાખવું. અને પછી જે સાબુદાણા ભીગડેલા હોય ને ઈ નાખી દેવું. પછી. ચંચળ મીઠું ને બધું નાખવું. અને બસ અને પછી જે. ફળીનો ભૂકો હોય ને ઈ નાખવું પછી આમ હલાવું પછી ીંબુ નીચોડી ધાણા વાણા નાખીને બસ રેડી ઉપવાસી.
અચ્છા તો તમે ખાંટ. નથી નાખતા.
ઓછી નાખું છું અમુક ઘરમાં ખાવાનું થોડું ઓછું પસંદ કરે છે.
હા બરાબર છે. હ તમે આવું. હોય ત્યારે તો. આજુની રાજાગ્રના લોટનો શીરો છે સિંગોડાનો શીરો છે કેટલું જાત જાતનું બનાવે ને લોકો મને એમ થાય કે આમ આડે દિવસે રસોઈ. એના કરતા તો મને એમ ક કે આવું. ઉપવાસ દસે એટલી બધી વેરાયટી વા સાચી તો બને એમ કે આમ ઉપવાસ ફૂક કરતા. તશે આટલું બજું. ખાઈ પીને એ જાણે મેં ઘણી જગ્યાએ કેવું જોયું છે. કે જો એ લોકો છે ને. પાસ. મ તું સવારે ઉઠ. હશે ને એટલે ફરાળ છેવડો ને ચા દૂધ ને એવું લેશે. પછી બપોરે તો તમે જોશો. શને કે એમની ઓ શૂટ. ભાડી બનાવે એવું તો આપણે આડે દિવસે પણ નહીં બનાવતા. સાબુદાારું સાુ સાબુદ. દાડા ના વડા હોય. પછી રાજગ્રના લોટની કઢી હશે રાજગ્રના લોટની પુરી હશે કા બ હા કા બટેકાની ભાજી. આશે એક કા. કંદ કંદ આવે ને એની ભાજી હશે પછી શિંગોડાના લોટનો શીરો હશે પછી દાળ ભાત. તો ઓલો. સામાનો સામાનો સામાન ખીચડી હશે એટલું બધું ખાઈને તો મને. ત તેમમ થઇ. આલુકો ઉપવાસ સુૂકાા મળ. વા બું બધું ખાય પણ એ ખાવાનું બહ. ભાવે ને મને પણ બ.
બઉ મને પણ બઉ ભાવે આ સાબુ. ના વડા તો મારા ફેવરેટ છે.
સાચ એ તો. એ તો છે ભાઈ ઘણી વાર તો ઉપવાસ ન. કર ને લોકો. તો પણ ઉપવાસ નું જ ખાવાનું ખાય મારે ત્યાં તો પછી.
સાચી વાત કઈ. રેગ્યુલર નથી આટલું બનાવતા જેટલું આપડણે ઉપવાસમાં બનાવી દઈે છે હમ.
થાય મારા મમ્મી તો ખબર ઉપવાસ કરે ને તો કશું નહીં ખાય ખાલી ચા પી લેએ તો અને ફ્રૂટ અગર. ખાવું હોય તો જ. ખાય નહીં તો નહીં ખાય.
સાચે સાચે કીધું મારું પણ એવું જ છે હું પણ ઉપવાસ કરું છું એકાદશી ના ઉપવાસમાં તો કઈ જ નથી ખાતી પણ મારા મમ્મી આમ કે છે કે ભૂખું નહીિ રેવાનું એકાદશી ના ઉપવાસમાં એટલે સાંજે કે બપોરે થોડુંક કામ ફરહાર કરી દે પણ થોડુંક જ ખાલી.
હા અને અત્યારે તો ગરમી છે તો તમે લસ્સી લઈ શકો. ઓ છાસ. દહી એવું પી શકો. બઇજને.
હા સાચ છે એટલે એમાં લસ્સી લઈ લે થોડુંક કામ છા. દહી લઈ લઈએ તો સારું લાગે.
કેરી ની સીઝન છે. એટલે આપણે તો કેવું રસ મતલબ રસ. પુરી રસ ઢોકળા પછી. તમને ખબર મસાલા વાળી ખાજા પુરી અને રસ બધું. જાત જાત પણની. આપણે જે આખો દિવસ મારે તો રસ જ હાથ દુઃખી કેયા મારો તો રસ બનાવી બનાવીને.
હા સાચે હવે તો આમનું છે. આ સિઝન ચાલે છે કેરી ની એટલે આમાં રોજ રસપુરી રસપુરી જ કર. તા હોય છે ઘરે તો.
નહી નહી, સાચું અરે વરસમાં એક જ વાર આ ફ્રૂટ આવે અને ફ્રૂટો રાજા. કેવાય કેરી તો એટલે. શરીની મજા તો છે. ને માણી જ લેવાની.
હમ્મ,
સાચે સાચે કીધું. હમ હમ એટલે રસપુરી પણ બનાવતા જ રહીય છીએ રસ કાઢીએ છોકરાઓને કેરી તો ભાવે ભાવે અને જોડે. રસ પણણ પીતા જ હોય છે ને.
હા, સાચી વાત છે. મારે બી જો ને કેરી આવીને ત્યારથી, અરે હું હજું ફ્રી નહીં, થઉું ને મા મને તો આખો ઘરમાં કેરી કાપી આપો કેરીના કટકા કરી આપો, કેરી કટકા કરીને ફ્રીજમાં મૂકી દો રસ બનાવી દો. આખો દિવસ આવું. તોંય હોય મારે તો.
હા નઈ સાચે બધા નહી હા સાચું કયું ક્યારે ખાવાની. મજા પણ બહુ આવે. હમ મને પણ કેરી ખાવાનું વધારે ગમે છે તમને.
અરે મને મને છે ને ગમે પણ આ દિવસ. ને આપડે આ લોકો. આપીને આ કરીએ ને તો હું તો મને પછી છે ને મારા માટે મને એમ થાય કાપીને ખાાવં કરું તો મને કંટાળો આવી જાય મને હ એમ થાય કે મને કોઈક આ મસ્ત ડડીશમાં ભરીને આપી દે તો મજા પડી જાય.
હા એ થાય ને આપણને પણ આપડે ઘરના કામ થી આમ. એ થાકી ગયેલા હોય કે ત્યારે આમ થાય કે આપણને કોઈ કાપીને પ્લેટમાં આપે તો હું શાંત તેથી ખાઓ.
એ છેને હણા તો. પછી તમે શું કેરી નો રસ એવું. ્ટ સ્ટોર કરો જ.
ના નથી કરતી પણ આ વખતે આમ વિચાર કરું છું કે થોડાક કેરી ના પીસીસ કરીને મૂકી દેવું અંદર.
હા ઘણા અમારે ત્યાં બી છે ને આજુબાજુ બહુ લોકો કેરીનો રસ. સ્ટોર કેરીની ખટકી. સ્ટોર કરે. હું પણ નથી કરતી અમે તો છે ને. તાજુ, તાજુ જ ખાઈ લઈએ
હા, હું પણ એવું જ કરું છું, અમારે ત્યાં પણ ઉપર એક એક આંટી રે છે ઈ પીસીસ કરે છે અ કેરીના અને પછી જે ફ્રોઝન બેગ હોય ને એના અંદર સ્ટોર કરીને મૂકે
થોડો તો ફરક પડી જ જાયને
પડી હા એ પડી જ જતો હશે મન તો ખબર નહી! કોઈ દિવસ મેં ટ્રાય નથી કરું પણ મને આમ વિચાર તો થાય છે, કે આમ સ્ટોર કરેલું કેટલાક દિવસ રેતું હશે અને ટેસ્ટ તો બદલાતો જ હોય ને ફ્રીજમાં મુૂકેલી વસ્તુનો તો
હા, તમે સ્ટોર કરો ને તો પણ ફટાફટ ખાઈ લેવાનું, પછી આખું વરસ નહી રાખવાનું જાણ કે સામટી બધી કેરી આવી ગઈ છે ને આપણને લાગે કેીને ફેંકી દેવાની એના કરતા એટલા ટાઈમ માટે તમે સ્ટોર કરીને રાખાઈ શકો ઓછો, પણ ઘણા જણા તો મતલબ વરસ માટે પણ સ્ટોર કરે છે એ લોકો પભો હા મે મેંબી મે આવુ કોઈ દિવસ ટ્રાય નથી કર્યું તાજું તાજું ખાઈ લઉં છું, બનાવીને અને મજા પણ આવે છે. પણ તમે એમાં ખબર ઘણા ખબર રસમાં છે ને સૂઠ અને ઘી નાખીને ખાય છે.
હા, શું શું
સૂઠ નો પાવડર પ ન
હા હા હ હા મેં નથી ટ્રાય ખરું, એવું પણ કરે છે
હા સૂઠ નો પાવડર નાખી એટલે એલો રસ છે વાયડું નહી પડે ને પેટમાં એવું ની દુખે મને પણ નથી ભાવતું પણ મારા ઘરે છે ને મારા સાસુને એ લોકો છે ને આવી રીતે સૂંઠ નો પાવડર અને ઘી નાખીને થોડું ખાય છે એ લોકો અંદર
અચ્છા તે ભાવે
હા, એ લોકોને ભાવતું હશે કે વાયડું નહી પડે પેટ મે નથી, અરે તમને ખબર એ લોકો તો છે ને રસ અને ભાત પણ ખાય છે.
હાઅ
મેં તો અહીયા પહેલી વાર જોયું તું.
હા, અને મેં પણ જોયું છે આજે રસપુરી આવે ને તો આપડા વડીલો એકદમ તે થઈ જાય ને રસ ને જોઈને પુરી સાથે રોટલી સાથે ભાત જોડે બધી જોડે રસ જ ખાતા હોય છે.
હા અરે અત્યારે તો મારા શસ્રે તો તમે જોઓ ને... તો રસ પુરી પછી પડ વાળી રોટલી નથી બ. આપણે પડવાડી બેલું એ કરીને આવી પડવાડી રોટલી રસ. પછી રસને ઢોકળા ખાય. રસ ને ઢોકળા પણ ખાય... ભાત અને રસ ખાય એ તો મને નવાઇ લાગી. મતલબ ભાત અને રસ પણ- થાય. આપડે કેમ દાળ ભાત થાય- રસ ને ભાત.
રસ ભાત ખાાય.
તો મને છે ને પેલા તો બહુ નવાઈ લાગતી પણ હવે ત મેં જોયું. પણ ખાય છે હું તો નથી ખાતી કોઈ દિવસ ટ્રાય પણ નથી કર્યું.
હમ ચાલો હા ખાતા જ હશે તો ચાલો તમે પણ ટ્રાય કરજો અને હું પણ. કાલે ટ્રાય કરું રસ ભાત ખાવાની. હા ચાલો હું કરું હા ચાલો મળીએ.
હા.